ઓ
જય શ્રી કૃષ્ણ
હા હા તો કહે કને કેડી હલો હા બીજું બોલો
એ તો અમે કર કે શું કર સરખી જ વાત છે ને એમાં શું થઈ ગયું
હા હા બીજું
બસ શાંતિ છે તમે શું કરો છો
બસ હવે ચા પાણી નાસ્તા કામવાળા બધું હવે પત્યું ને હવે નિરાતે થોડો દસ મિનિટ શ્વાસ લેશુ પછી ઓ પછી પાછું જે હોય તે ચાલુ
હા બરાબર હબ
શું બનાવું તમે નાસ્તા માં
આજે ડુંગરી વારી ભાખ બના અમે
હમ હમ
તમે સોનાયુ
હહ રસોઈ બી બનાઈ હશેને તમાર તો ટિફિન બીફિન જાય ને બધું
હહ કડી અને ભાત
હહ અ
એ બનાયા તા અમે હહ કાલે તો મેં મારા છોકરાને લુચ્ચા શિયાળની વાર્તા કીધીતી.
હા હ હ હ હા ને હા એવું તો છોકરાઓને સમજાવાનું. હા રોજ એક એક વાર્તા સંભળાવાની તો શું એ બાને એ લોકો મોબાઈલ ઓછું લે એમ.
હમ ત મેં કીધું કે તમારો છોકરો જે દિવસ આવશે ને ત્યારે એમને પણ સંભળાવીશ.
હા હા અમે નાસ્તામાં બનાયું તું આજે પનીર પરોઠા. ને પાલક વાળી ભાખરી અને પરોઠા અને પાલકવાળી ભાખરી બનાઈ તો હું છોકરાઓ માટે થોડી ફ્રેન્ચ ફ્રાઈસ બનાઈ. હમ પછી દહીં, સોસ કે બટર, માખણ જેના જોડે એમને ખાવું હોય એ ખઈ લે.
હું તો અમૂલના લઈ આઈ છુ માખણના બાર પીસ. ફોટો મોકલું તમને?
હોવ ભલે ભલે હું તો ઘરનું જ ખવડાવું મને તો ઘરનું વધારે ભાવે.
હહ હહ હહ પણ એમાં ટેસ્ટ સારો આવે છે અમૂલમાં.
હમ ના પણ તોભી મને તો ઘરનું તો થઈ શકે એટલે ઘરનું જ વાપરું. આપણું શું ઘરનું ચોખ ખુ હોય ને બધું એટલે પછી ઘરનું જ વાપરીએ એમ હમ હમ.
એટલે શું થયું મેં એને કીધું કે લુચ્ચા શિયાળને છે ને દ્રાક્ષ ખાવીતી તો એનું મોઢું ટ્રા પહોંચ્યું ત્યાં દ્રાક્ષ સુધી
હમ
તો પસી એ દ્રાખ સુધી પહોંચી ના શક્યું એનું મોઢું તો શિયાળ કે કે દ્રાક્ષસ ખાટી છે.
હમ હ હ
દ્રાક્ષ તો ખાટી હતી જ નહી જોકે
હમ
હહ આવી છે સેમ એને વાર્તાઓ કો વાર્તાઓની ચોપડી લઈ રાખી છે. તમારે સાંભળવી છે વાર્તા?
હો
હમ હમ પસી એક કાગડો હતો અને પાણી નતુ બહુ ઊંડું હતું.
હા જગવાળો
હા કુંડો પાણીનો પસી જેમાં કાગડાએ પથ્થરા નાખ્યા.
હમ હમ
એ વાધી વાત એને સમભળું હું અવનવી
હમ હમ.
હમ હમ.
ઠીક છે બીજું બધું મજામાં. હવ બીજું બધું છે મજામાં.
હા મેં કીધું તમારો ફોન આવશે તો તમને પણ વાર્તાઓ સંભળીશ. તમારા કેટલા ફોન થયા.
પંદરમાંથી ચૌદ બતાવે જ છે હવે ખબર નહીં કેટલા સફળ થયા.
ખબ હ.
હમ હમ.
બીજું?
હઉ બસ બીજું તો કંઈ નહીં બાકી બધું મજા મજામાં તમે બોલો.
બસ શાંતિ છે.
હમ હમ હમ.
હમ.
એક જણના તો સુડતાલીસ આઉટ ઓફ સુડતાલીસ થયા. ત્યારે જઈને એનું એક્સેપ્ટ થયું.
એવું?
સુડતાલીસ કોલ કાઢવા કો ને આપડે.
તમારી બેબી નું થયું સ્વીકાર?
ના હજુ કાય અ. એનું તો ટાસ્ક પતી ગયું હવે જે જયારે બોલ આવે વાપસ હવે જ્યારે એ લોકો સેકન્ડ રાઉન્ડ બોલે ત્યારે
બરાબર.
હમ.
હમ અને ભાખરી સેકતા સેકતા મે કીધું. કે કરાઈ દવ એમ
હમ હમ હ બીજું તમે
એમને આવે ને એટલે ગરમ ગરમ ભાખરી આપો મારા સાસુને નાસ્તામાં.
હમ હમ.
હમ.
હમ.
હા, સાસુનો ફોન આવે છે વચ્ચે.
ઠીક છે, હવે તો પછી કાર જો બીજું શું આવે?
હા, ભાખરી સાથે લીલા મરચાં તળેલા બઉુ ભાવે મારા મમ્મી ને.
અમારે બી બધાને ભાવે એમને બધા ભાવે.
હમ.
હા, અમારે એમને બી બહુ ભાવે. લીલા મરચાં તળીને
હમ, હમ, હમ. ને લીલા મરચાં થોડા તરી દેવા, એમની માટે
હમ, હમ.
એ તો ચાલુ હોયને માસ
હમ.
હમ.
બીજું તમારી બાજુમાં મજામાં મામા- મામીને બધા?
હ, બધા મજા. આજે લીલા મરચા ખાલી થઇ ગયા. તો કીધું મારા ઘરવાળાને.
હમ, હમ.
ત્યાંથી લીલા મરચાઅને ટામેટા લઈ આવજો.
હમ. હમ, તમારે તો પણ બાર તાજુ તાજુ સારું મળે છે, તો બાર થી લઈ આવે.
ના એ ગામડામાં દુકાન છે, ને તો એથી લઈ આવેે એમ.
હમ.
તો અહીથી રસ્તા પરે ને, આપડાને હ.
હમ. એ ત હા હા, મારા માટે તો પણ ચોરી મંગાવી લેજો ને. શું ભાવ પડે છે એ લઈને. ચોરી સારી. હા, સરસ દાણાવાળી.
ટામેટા સારા મળે છે.
હા, દાણા વાળી ચોરી આવે ને, મારા માટે મંગાવી લેજો. મારા મારા છોકરાની ચોળી બહુ ભાવે, ચોળીનું શાક.
તમારા છોકરાને કે જો ફોન કરે તો હું પેલી ચોપડી માંથી એમને વાર્તા સંભળીશ.
એ હા હા, બરાબર એ કંઈ
હમ. અલગ અલગ અવનવી્ય વાર્તા સંભળાઈ એવું કરીશ.
ભલે ભલે.
અમારા બાજુ ના છોકરાની સગાાઈ છે.
અચ્છા.
હમ, અગિયારસ ના દિવસો સજાય છે. હમે થોડી થોડી થોડી થોડી તૈયારી કરતા રહીશું.
હમ. હમ.
હ પાસે એમની માટે બી તો કપડાં લેવાના ને.
એવું.
હમ, સગાઈમાં જઈએ તો પછી એમ બી સાવન આવશે. તે તો લઈ શું એમ?
હા, બરાબર.
હ. આજે સવારે પાછા ફ ફરાદી લેવા ગયા હતા.
અચ્છા.
હમ ને ગેસની પાઇપલાઇન. થી સામેવાળા બેહેન પાસે તેમનો બોટલ ખાલી થઈ ગયો ગેસનો.
હમ.
હા તો મેં કીધું એની કરતા પાઈપ લઇન લગાવી દો ગેસની તો એ આગળ પડે તમને.
હમ.
કારણ કે ગેસનું બોટલ શું ખાલી થઈ જાય તો એમને તો લગાવતા ફાવે ના. ને ઘરે એમના છોકરો હ એમના ઘરવાળા તો ગુજરી ગયા છે. ને છોકરો હોય ને આખો દિવસ ને એમને લ. ઉગાવતા ફાવે અમુક વખત તો બપુઓરે આપ. આપણે સૂતા હોઈએ ત્યારે જ આવે ગેસના બોટલવાળો.
હા.
હા અને અમુક વખત તો. અ અમે તો ઊંઘતા હોઈએ દરવાજો બંધ હોય તો પાછો જતો હોય
એવું તમારે તો છે ને પાઇપલાઇ.
અમારે તો છે જારે પહેલા નથીતી ને ત્યારની વાત.
હા હા.
એટલે ગેસ ન બોટલ ફિટ કરતા ફાવે ના ને ઊઘતા હોય તો પાછો જતો રે પછી ગોડાઉન પર રાતે મારા ઘર વાળા નવ વાગ્યા આવે. આવે ત્યાં સુધી તો ગોડાઉન બી બંધ થઈ જાય
બંધ થઈ જાય.
એવું થઇ જાય. તો પછી ગોડાઉન પરથી બી ના મળે, અને અહીથી બી જતો રહે એવું થતું. એની કરતા પાઈપલાઈન આપે એને મોંઘી પડે પ એ આગળ પડે.
પાઈપલાઇન જ બરોબર છે.
અમારે તો બે મહિનાનું આ વખતે સોસો રૂપિયા બિલ આવ્યું. તમારે કેટલું આવે છે.
અમારે બી એટલું જ આવે પંદરસો સોળસો
પણ તમે તો તમે તો ત્રણ અને છ જણા ને
અમારે તો ભાઈ આખો દિવસ ચોવીસ ઘંટા ગેસ સોર ચાલુ જોઈ એ બધા
પણ આમારો તો એટલો વપરાશ નથી તો બી સોસો રૂપિયા વધારે ના કેવાય.
મારે તો આખો દિવસ ગેસ ચાલુ હોય આ દૂધ ચા નાસ્તા એ કે બધાની.
હે અમારો એટલો વપરાશ નથી. તો બી સોળસો રૂપિયા વધારે ના કેવાય
કેવાય હ અમારે તો બહ વપરાશ છે બહ.
તમારા ત્રણ છોકરા મારે એક છોકરો તો પછી
હમ અમારે એક એક જણ ની ચા અલગ અલગ થાય. એમાં એક એક જણ નો નાસ્તો અલગ અલગ થાય. પાછું એક તો હોય નય અલગ અલગ અલગ અલગ બધાનું અલગ અલગ થાય
હમ હમ હમ.
હમ.
તો મારે એક જ છોકરો. અને જતા રહે પછી આવે રાત્રે.
હમ.
તો એટલો બધો વપરાશ થતો નથી એમ.
હમ નારે હમણાં અત્યારે હું કેટલી વખત ત્રણ વખત તો મેં છેને કણાઈ મૂકી. ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવા માટે વિચાર કરશો તમે
એવું કેતીતી હું મૂકું કે આપડે બાર મિનિટ વાત કરી લઈએ પછી મૂકું. દસ મિનિટ તો થઇ ગઈ છે એવું છે.
હા હજુ એકાદ મિનિટ લઈ લઈએ એટલે
હા ગાયત્રીના સોપ્તેમાં જાઓ છો હવે. અમણા રોશની મેને ભી રાખી. કીધું ને હવાન બે ત્રણ દિવસ પહેલાં એમાં તમને નહોતા બોલાયા તમારો ફોટો તો નહોતો એમાં.
છે ને પેલી લાઈનમાં તો બેઠી છું હમ.
પહેલી લાઈન માં તો એકલી બેઠી હતી.
ના એ ને એના હસબન્ડ પહેલી લાઈનમાં બેઠા હતા હું. અમે બીજા બધા બીજી લાઈનમાં બેઠા છીએ.
મને એમ તો ના ખબર પડતી તો મને હેનીલે ફોટો મોકલ્યો હતો.
હા હા હા.
હેનીલ બધા જ ફોટા મોકલે શું ખાય એના ઘરે શું થાય ને. એ બધા જ ફોટા મોકલે ડીપી અગયાર રાખ્યું હતું ને એ લોકોએ.
હા સ્નેૅપ પર મોકલો.
હા.
હમ. હા કારણ કે પર્સનલ નંબર તો પહેલો વોટ્સઅપ તો. અરે આટલું બધું રિલેશન હોય તો શું આપે એટલે પછી સ્નેપ તો ખબર પડી જ જાય બધાને.
હા.
હમ. હમ હમ ઠીક છે બીજું બધું મજ.
મને રોજનું રોજ મોકલે એટલે એમાં જોવં તમે. તું કહું છું તું શું નહીં તમારે બી બધી મને ખબર પડી જાય.
પહેલી જ લાઈનમાં બેઠી. શું કાળા કલરનોો ડ્રેસ પહેરેલો છે.
અને છે ને એ મેરાામાં ગયો હતો ને એના બી મને ફોટા મોકલ્યા હતા.
મેળો ચાલુ થઈ ગયો.
હા હેનિલ ગયો હતો ને તો મને એના ફોટા મૂક. મોકલ્યા હતા એને એના મમ્મી ને પપ્પા ની વરસગાંઠ હતી ને.
હા.
એ દિવસે એ લોકો ફરવા ગયા હતા ને તો મેરાામાં ગયા હતા ને એનો મને ફોટો મોકલ્યો. હજુ એ વાત તો મેં તમારા બાબા ને કીધી જ નથી દેતા તમારા બાબુ બી તમને જીદ કરતો કે મારે બી જવું છે મારે બી. જીસ.
ના એ તો સ્નેપ જોઈ લીધો હશે નેને એટલે ખબર પડી જ હશે.
હા એ જોઈ લીધું હશે.
હ. હમ હ ઠીક છે બીજ બધું મજામાં. હ હા એ તો ખબર તો. પડશે જને મેળો નજીક છે એટલે વાંધો નહીિ ચાલે છે.